જય શ્રી કૃષ્ણ, તમે કેમ છો.
અમે પણ મજામાં છો, પણ તમે કેમ છો.
હું મજામાં છું, આજે આપણે કારોબાર અને બિઝનેસ વિશે વાત કરીએ,
હા ખૂબ સારું મોજું છે, ગુજરાતની વાત આવે અને બિઝનેસની વાત ના થાય એવું તો બની જ ન શકે,
બિલકુલ સરસ ગુજરાતના ઘણા લોકો નાના ધંધોથી શરૂઆત કરીએ મોટો ઉદ્યોગપતિ બન્યો છે, ને
હા, અને એમાંથી ઘણા લોકોએ મહેનત ઈમાનદારી અને ધીરજથી સફળતાં,
મેળવી છે.
તમારા હિસાબે બિઝનેસ શરૂ કરવા વાળું શું જરૂરી છે.
સૌથી પહેલા સારો વિચાર હોવો જોઈએ, પછી બાજારની જાણકારી ગ્રાહકની જરૂરત, અને યોગ્ય યોજના બનાવવી જોઈએ.
સરસ કહ્યું છો, તમે માં પૈસા મહત્વનો છે. પણ સમજદારી એને પ્લાનિંગ, એના કરના પણ વધારે મહત્વ છે.
હા, બિલકુલ સહી થયું, જો ગ્રાહક સાથે સારો વ્યવહાર કરશો તો એ, ફરી ફરીને તમારા પાસે આવશે,
હા અમારા ગામ માં એક ભાઈ હે નાની કી નાની દુકાન કીધી. અને શરૂઆત કરીએ તી, આજે અને બે મોટી દુકાન થઈ છે.
એનું શું હતું.
હંમેશા વાજબી ભાવ રાખતા શુદ્ધ માલ આપતાં અને ગ્રે ગ્રાહક સાથે આધારથી વાત કરતા
આજ અસલી બિઝનેસ છે, ભરોસે કમાવે સહેલો નથી. પણ એકવાર ભરોસે મળી જાય તો કારોબાર ચાલતો રહે છે.
સાચું કહશો તમે બોન આજકાલ ઓનલાઈન બિઝનેસ પણ ખૂબ વધી ગયો છે.
એકદમ સાચી વાત કરી છે, હા ઘણા લોકો મોબાઈલથી કપડાં, ઇલેક્ટ્રોનિક્સ અને ઘરની વસ્તુઓ વેચે છે.
બિલકુલ સાચું કવશો તમે સોશ્યલમીડિયા, પણ બિઝનેસમાંથી ખૂબ ઉપયોગી ઉપયોગ, થઈ જવો જોઈએ.
જો, અમારી ક્વોલિટી, અને સારી સર્વિસ આપશે. તો ગ્રાહક પોતે, બીજા ગ્રાહક લઈ આવશે.
સરસ કશે તમેને નુકસાન શરૂ કરો-
ગભરાપનું નહી, નુકસાન માંથી શીખવો જોઈએ અને ભૂલ- -સુધારીને, ફરી પ્રયાસ કરવો જોઈએ.
સાચું કહેશો તમે, સફળ વ્યાપાર એ છે- -જે મુશ્કેલ સમયમાં પણ, હિંમતના હારે છે-
હા, મહેનત, ઈમાનદારી, ધીરજ અને ગ્રાહકનો ભરોસો- -સબસે મોટી વાત છે.
સાચું કેશો, તમે- પહેલી વખત આપણે બિઝનેસની શરૂઆત, અને ગ્રાહકનું ભવિષ્ય વિશે- વાત કીધીતી,
હા, બિલકુલ, આજે થોડા વધારે વિસ્તારથી વાત કરીએ. મને લાગે છે કે કોઈ- -પણ બિઝનેસમાં, ગ્રાહકને સમજવું સૌથી મહત્ત્વનું છે.
સાચું કો છો તમે, ગ્રાહક શું ઈચ્છા રાખે છે? સમાજીને કામ કરશો, તો, કારોબારી ધીરે ધીરે- -આગળ વધ્યો છે-
બિલકુલ સાચું થયું. અમારા શહેરમાં એક કપડા ની દુકાન છે, એને માલિક હંમેશા હસ્તા- -તા ચેહેરા સાથે, ગ્રાહક નું સ્વાગત કરે છે.
સાચું કહેશો કે એથી ગ્રાહકને સારું લાગે. સારો વ્યવહાર, બિઝનેસની મોટી તાકત છે.
હા, બિલકુલ સાચું થયું. જો, કોઈ ગ્રાહક ને, વસ્તુ પસંદ ના આવે- -તેની વાત શાંતિથી સાંભળવી જોઈએ.
સાચું કહો છો, તમે- - અને જો, ભૂલ ગઈ ભૂલ થઈ હોય, તો- એ શીખવાને, સુધારને જઈએ આથી પરુષો પતેે છે-
બિઝનેસમાં, હિસાબ પણ એકદમ સાફ રાખવો જોઈએ-
સાચું ક છું, ભગવાનની કૃપા ને ગ્રાહકો ના વિશ્વાસ થી- ધંધો દિવસે દિવસે વધી રહ્યો છે.
બચત પર ખૂબ જરૂરી છે, બધો નફો એકસાથ ખર્ચી- -નાખવવો યોગ્ય નથી.
તમે, કેવો કારોબાર કરો છો? હું પણ, હેલો-
હા, હા.
હા હા અરે આયી આરી બોલો
બચત પર ખૂબ જરૂરી છે બધો નફો એક સાથ ખર્ચી નાખવ્યો યોગ્ય નથી
સાચું કયો છો તમે ખર્ચા પર પણ નિયંત્રણ રખવાનું ગુણત્વ જાળવી અને ગ્રાહકોનો ભરોસો કાયમ રાખીસુ છે
પણ એક વાત હંમેશા યાદ રાખવી જાહેરાત માં ક્યારે પણ ખોટી બાત ન કરવાની
સાચું કહો સો તમે બોલો તમે પણ ખૂબ સફળતા મળે તમારા બધાનો પણ સફળ થાય છે
બિઝનેસમાં પ્રતિયોગિતા પણ ઘણી હોય છે
સાચું કયો હશે તમે
એનાની ડરવાની જરૂરત નથી પોતાની કામની ગુણવત્તા અને સેવા પર ધ્યાન આપવું જોઈએ,
સાચું કયો છો તમે બોન,
ગુજરાતના ઘણા વ્યાપારી એટલા સફળ થયા છે કારણ એ છે કે લોકો મહેનત અને ધીરજ ક્યારે નહી છોડતા,
જૈસે કે નાનો ધંધો હોય, મોટી કંપની સફળતા માટે અને મહેનત શે, બની જોઈ
આ સુંદર બાત છે અને ગ્રાહકોને સંતુલન આપે એ, શું સફળ વ્યવહાર છે.
એકદમ સાચું કહ્યું.
અને સાચું કયો છો તમે બોન, મારા મતે ભરોસો વધારે જરૂરી છે. પૈસા તો આવે છે, જાય છે પણ એક વાર ભરોસો તૂટી જાય તો, ગ્રાહક પાછો નથી આવતો.
યુ તો તમારે કારોબાર ખુબ સારો ચાલી રહ્યો છે.
સાચું કયો છો તમે,
તમે કયો કારોબ કારોબાર કરો છો.
હું કપડાનો કારોબાર કરું છું, હોલસેલ અને રિટેેલ બને કરું છું.
કારોબાર શરૂ કરવા માટે સૌથી જરૂરી શું છે.
હમ. મહેનત, ધીરજ, ઈમાનદારી અને ગ્રાહક માટે મીઠો વ્યવહાર, હોય જો કારોબાર જરૂર આગળ વધારે છે.
પૈસા વધારે જરૂરી છે કે ભરોસે,
મારા મતે ભરોસો વધારે જરૂરી છે. પૈસો તો આવે છે, જાય છે, પણ એક વાર ભરોસો તૂટી જાય તો ગ્રાહક પાછો નહીં આવતો.
સાચી વાત કરો તમે નવ નવા ગ્રાહક કેવી રીતે બનાવો છે.
સારા માન, યોગ ભાવ અને સમય સમય પર સેવા, આપણે ગ્રાહક સંંતુષ્ટ
આજકાલ ઓનલાઈન કારોબારને જમાનો છે.
હા સાચું કહેશો તમે એટલે અમે. વોટ્સએપ અને સોશિયલ મીડિયાથી પણ ઓર્ડર. લઈએ છીએ. ગભરાતું નથી, કારણ શોધીને શરૂ સુધારી છું અને. ફરીથી મહેનત કરું છું.
આ તો ખુબ સારી વાત કઈ છે.
સાચુ કયો છો તમે કારોબાર માં ઉભા ચઢ આવે છે પણ હિંમત ન હારવાની.
ભગવાન કરે તમારો કારોબાર ખુબ પ્રગતિ કરે છે.
હાચુ કેયો છો તમે? અને કારોબારનો સફળતા માટે પંછી પછી શુરુ કરવું જોએ. અને સફળતા પછી ઘમણ ન કરવાનો. હંમેશા નમ્ર, રઘુ અને ગ્રાહકોનું આદર કરવાનું.
સ્ટાફ સાથે કેવો વ્યવ-વ્યવહાર રાખવો?
સ્ટાફને પરીવાર જેવો માનવાનું. જે કર્મચારી ખુશ હોય તોજ એજ દિલથી કામ કરે છે.
એ છે તને પાછે વાત કરી છા. જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.